હલો
હલો
હા બોલો
શું કરો
કઈ નહીં તમે શું કરો
કા કઈ નઈ હું તો એમાં જ બેસેલી હતી તો વિચાર્યું કે એમ આજે શ રવિવાર છે તો લોકો એમ નવું નવું પ્રકારની વાનગીઓ બનાવે છે નાસ્તો કરે છે તો એમ તમે શું કર્યું નવું પ્રકારનું આજે
ના મેં તો એવું કઈ બનાવ્યું નથી પણ મારે એક સલાહ લેવી હતી તમારી પાસેથી
અચ્છા શું
કે મારે વિડીયો બનાવવાના છે તો હું શેના કયા ટોપિક પર વિડીયો બનાવી શકું જેમ કે જેમાં કઈ હું બોલી શકું એવું
અચ્છા તો એમ લાઈફ પર આપડે કોઈને એમ કઈ આપડે કોઈને મોટવેટ કરવું હોયે હોય તેના પણ બનાવી તેના પર પણ બનાવી શકો છો પછી દુનિયા કેવી છે તેના પર પણ બનાવી શકો છો એમ બોલવા વાળા ટોપિક પણ બનાવી શકો છો એમ બહાર ના નાસ્તા ના થઈ ગયે બધા પણ વિડીયો બાનવી શકો છો હમણાં તો બધા જોઈ છે
ના પણ હમણાં મારે હમણાં મારે ફક્ત એટલે અ પોતાના પર જ બનાવના છે બોલોવાળું એટલે કે નોર્મલ કઈ શોર્ટમાં કઈ બોલવું હોય તો કારણ કે ફોનમાં ફોનમાં બધું લખેલું હોય તો ફોનમાં વિડીયો બનાવતી વક્તે ફોનમાં વાંચી નહી શકું ને તો એવી રીતે જે મને યાદ બી રહી જાય અને હું બોલી પણ શકું એમ એટલે મેં શાયરી નું વિચારતો જે મોટીવેશનલ શાયરી હોય નાની નાની એ બોલવાનું પણ મારે હવે શોર્ટસ પર ધ્યાન ઓછું આપ વાનુ છે ને લાંબા વિડીયો વધારે બનાવાના છે ને લાંબા વિડીયોમાં યુટ્યુબમાં કં ડિસન એવી હોય છે કે લાંબા જે પીડીઓ આપડે કરીએ લોડ તે લાંબા હોવા જોઈએ બે ત્રણ મિનિટ જેવા હોવું જોઈએ મિનિમમ તો બે ત્રણ મિનિટ જેટલું બોલવા માટે મને કા તો પછી એવું કરવું પડે કે મારે કઈ સ્ટોરી ન શોધવા પડશે ફોન પર અને મારી પેપરમાં લખીને રાખવા પડશે જેથી મારા ફોનમાં હું વિડીયો બનાવીશ અને તે પેપરમાંથી હું એમ અ બોલીશ એમ હમણાં તો કઈ ની આજનો દિવસ તો ખાલી કોઈ કોઈ નોર્મલ એમ થોટ ને હું કઈ બોલી દઈશ આજના વિડીયોમાં પણ નેક નેક્સટ ટાઈમ મારો વી છે કે આવું કઈ પરિસદ ક્યા તો પછી એજ વસ્તુ બોલીશ પણ મારા ઘરે તો કઈ એવી જગ્યા નથી પોતાની કે જ્યાં હું બેસીને પ્રોપર વિડીયો બનાવી શકુ મારો પર્સનલ રૂમ તો નથી બટ મને એવું વિચારશે કે કોઈ ગાર્ડનમાં આપડે ત્યાં જે કોઈ ગાર્ડન હોય ને તે એટલી શાંતિથી બેસીને વિડીયો બનાવી શકું ભલે એમાં બે ચાર જણ તો ચાલશે પણ વધારે પબ્લિક હોય ને ત્યાં હું નર્વસ ફીલ કરું
હા તો
હા
હા તો તમે એ બી જગ્યા જોઈએ તો અમારા તે કોમન પ્લોટમાં આવ એમ બધા ઝાડ છે ને ત્યાં બેસીને બનાવી શકે ત્યાં કઈ કોઈ ના કઈ કે ના ના હોય કોમન પ્લોટમાં ના હોય અમારે કોમન પ્લૉટ છે ને
હા પણ ત્યાં કોમન પ્લોટમ મા બધાના ઘર ઘરની સહ અમે છે ને એટલે બધા કોઈ પણ જોઈ શકે છે મને જે મને નથી ગમતું
પણ એમ જોશે પણ એટલું પણ ના જોશે કેમ કે તો વચ્ચે જ છે અને ત્યાં ઝાડ છે ને બેસવાનું પણ છે તો ત્યાં બનાવી શકાય
ના એટલે જ મને નઈ ગમે જગ્યા બધા જોય એટલે
બધા ના જોશે એમ જ આવતા જતા લોકો હશે બે ત્રણ એજ
ના પણ એના કરતા બીજી જોઈ ગયા હોય તો પછ
અમારું બીજું છે
હા ના કઈ નઈ પણ ચાલશે
તો બીજું તો તમે તડુકેશ્વરમાં જઈ શકો છો
તળકેશ્વર પણ ચાલે પણ સૌ મને મારા મનમાં એક સૌથી સારી જગ્યા આવતી છે
કઈ?
કલ્યાણ બગ
હા હા
એ તો સૌથી બેસ્ટ છે ઓછા જણ હોય છે અને જે હોય છે તે લોક કો ને પણ કઈ ફરક નથી પડતો અને ત્યાં એટલું એકદમ શાંત છે શાંત મીન્સ કે કેવું કે એક ગુમસુમ ટાઈપ જગ્યા છે જ્યાં કોઈ વધારે અવર જવર ની હોય ને તો તેવી જગ્યા મને વધારે સ કરશે
હા અને ત્યાં સુું એમ લોકો ના હોય ને પબ્લિક ઓછી હોય ને તો આપડે ફ્રીડમ થી બધું બનાવી શક
હા બસ એજ એજ છે એના લીધે જ મેં જગ્યા ચૂઝ કરી છે પણ ખબર ની વચ્ચે ત્યાં એક વિડીયો પણ આવેલો હતો ઇન્સ્ટા પર કે ત્યાં બધા દારૂ ને પીએ છે આમ એ બધું રાતના થતું હશે નો ડાઉટ પણ એ બધી એ ઓપન છે ને જગ્યા એટલે કોમન જગ્યા હાં એકદમ એટલે કોઈ બી ગમે તે લોકો આવીને ગમે તે કરે છે ત્યા તો ઠીક છે પણ દિવસ ના તો કોઈ ની મારે તેમ બી દિવસ નાને સાંજે જ બનાવા છે ને વિડીયો તો આવતા આ સેટ તો આવતા સડે હું ટ્રાય કરીશ ત્યાં જઈને ને એટલા વીકમાં મે હું જે પણ કઈ બનાવવાનું છે મારું તો એક સારી કોઈ સ્ક્રિપ્ટ એવું બનાવી દઈશ રવિવાર કે શનિવાર
હા તમને ખબર એવી તો કોટેશ્વર માં પણ છે. જગ્યા છે ત્યાં પણ બાકડા પર બેસીને બનાવી શકાય ત્યાં પણ વધારે કોઈના હોય છે બધા મંદિરના અંદર જ હોય છે. અને ત્યાં તો ઝાડ પણ છે મંદ સુંદર વિડીયો બનશે ત્યાં બી
ના ત્યાં પણ કેવું બધું ઓપન છે ને એટલીસ્ટ ગાડીનેવું મૂકે છે લોકો ત્યાં ત્યાં બેસે પણ છે અમુક લોકો હા એટલે પણ એટલે પછી એ જગ્યા મારા ધ્યાનમાં તો એના કરતા સારી જગ્યા મળે જ નહી બીજી કોઈ ગાર્ડન હોય તો તો ના તે પણ હાલર નો પણ એક ગાર્ડ છે હાલરમાં વલસાડના હાલરમાં ત્યાં બી ગાડી છે જ્યાં તમને અત્યારે તમે એક વાર બેસી રહેલા હું કઈક કામમાં ગયો હતો હા તે ગાર્ડન પણ હવે એ ખુલ્લું ગાર્ડન છે ને એ ઓપન ગાર્ડન છે. જેને મેઈન રોડ પર છે એટલે ત્યાં ઘણી પબ્લિક હોય છે. હા બહુ બધા લોકો ડોસા લોકો બેસે છે. મંદિર બી બાજુ માં જ છે એટલે બહુ બધા વૃદ્ધ તમને જોવા મળશે ત્યાં ને પબ્લિક બી ઘણુ હોય એટલે એ પણ ઠીક છે. મને હા મને અવ અવાજ નો વાંધો નથી અવાજ કોઈ કેટલુ બી હોય ટ્રાફિક નો હોય કે કઈ બી અવાજ હોય મને નો કઈ નથી અવાજ નું ટેન્શન નથી મને લોકો નો ટેન્શન છે કે લોકો હશે જોશે એમ કઈ નઇ એવું એ એટલે
તો એવું તો મન એવું તો મને પણ થાય. જયારે હું ફો એ બધું પડાવું છું ને ત્યારે મને એમ કે લોકો હોય ને તો ફ્રીડમ થી ફોટો ના પડાવી શકાવ અને મારા સારા પણ ના આવે પણ પછી કોઈ મને કહે કે લોકોનું શું જોવાનું આપડે આપણા ફોટો પડવાનું પણ ના ગમે મને
ઓ ના એ તો ફોટો નું ચાલે પણ વિડીયોમાં કારણ કે આપડે બોલતા છે બોલવાનું મીન બહુ મોટું છે.
ના પણ તમને બોલવામાં લાગે મને બધા મને ફોટ ફોટોઝ માં પણ લાગે લોકો જજબો કરી લે જલ્દી એટલે
હા બરાબર
હા પણ આપડે એમ એવું હા એવું પણ વિડીયો બનાવી શકાય ને જે આપણા સાથે કઈ થયેલું હોય પછી એમ આપડે કહીએ કે આવું મારા સાથે થયેલું પછી સારું થઈ ગયું એવુ બધું બી બોલી શકે ને આપડા સાથે જે ચમત્
હા બોલી શકાય જે જે ન નહી થયુ હોય તે પણ બોલાય છે વિડીયોમાં વિડીયો બવાનો છે.
હા હા એજ કઈ પણ બોલી શકાય કે આ જ્યાં હું ગયો હતો ત્યાં મને એક ડોસી મેળીને એવું બધું કઈક પણ આપણે બોલી શકીએ લોકો તો જૂઠું બોલે જ છે.
હા એક બોલી સકાય એક એક ભૂત નો કિસ્સો પણ બોલી શકાય જેમ કે મેં નહીં અમદાવાદમાં ગયેલો હતો બે મહિના માટે તો ત્યારે ત્યાંનું એક ત્યાંનું એક થિયટર હ તુ જે બળી એકદમ આગ લાગી ગયેલી એમાંને એકદમ અંદારુ હતું તો તેવા થિયેટર ન પણ કઈ બનાવીને મે બોલી શકો છું એમ કઈ પણ સ્ટોરી
હા અને એનું પિક તો હશે જ તે પણ મૂકી દેવા નુ લાસ્ટ માં
હા પિક તો
ના પીક ના મૂકે તો ચાલે એમ ખાલી બોલી દે તો ચાલે પિક શું મૂકવાનું હવે લોકો જજ કરશે એમાં પણ
ના એવું કઈ નઈ એ કઈ એમ પણ અંધારામાં તો
પણ એવું તો એવું તો એવું કે સોશિયલ મીડિયા પર લોકો જજ તો ના છે આપણે આપણે ફ્રીડમ છે ત્યાં બોલવાની છૂટ છે આપણને બધાને
હમ ફોટો પાડી લેતે તો ચાલશે થિયેટર નુ ફ્લેશ પાડીને એટલે મને એક જ હશે આઈ થિંક બી એક જ હશે
કઈ નહિ ખબર બધા લાસ્ટ ટાઈમ વિડીયો મૂકી દઈ છે ફોટોઝ મૂકી દઈ છે તો તમારી પાસ
ના, ના ના એક જ ફોટો હશે ખાલી એક જ ફોટો તેમાં પણ જે સીટ આગળની જે બળ એ જે એમાં બી જે પાગળ ની સીટ હોય ને તે હોલમાં તે આગળની જે સીટ હોય ને એકદમ નીચે તેજ ખાલી હોય માં એક બે બળી ગયલી એકદમ
હા તો ચાલે હવે એટલું પણ પ્રૂફ તો પ્રૂફ હોય
હા એ આઈ થિંક મને ખબર નથી હું ક્યારે ગયો તો બે હજાર પચીસમાં ડિસેમ્બર ના જાન્યુઆરી જાન્યુઆરીમાં ગયો હતો હું.
ડિસેમ્બર માં ગયા હતા જાન્યુઆરી સુધી ત્યાં બે ત્રણ મહિના રોકાયા હતા એમ
શિયાળામાં એમ કેવાનો મતલબ એ હવે મારે તો પરસેપ્સની મેં એમ તો શોધી રહીશ હું એ ફોટો મળી જશે.
હા કઈ નઈ એ તો મળી જશે તો આપડે એવું બધું પણ એમ વિડીયોમાં બનાવી શકાય છે.
હા બનાવી શકાય પછી બીજું ખાવાના બીજો પણ વિચાર પૂછવાનો વિડીયો તો નાખવાનો શુ ખાવાનો
હું પછી એમ આપડે એમ બુધવારે ને આપડા બાપ પપ્પાના મંદિર પણ જઈને વિડીયો બનાવી શકે છે.
હા પણ એના માટે મારો ફોન પણ સારો જોઈ ને મારે પછી જો મારા ફોનમાં સારા વિડયો ને તો ગિમ્બલ લઈને ફરવું પડશે ને એ મને નહ ગમે બધી જગ્યાએ ગિમ્બલ સાથે લઈને ફરવાનું એમ એ થોડુંક ઓકડ ફીલ થાય મને. સારો ફોન હોય ને તો આપડે હાથમાં પકડીને પણ શૂટ કરી શકીએ સારો વિડીયો આવે. પણ હું જો મારો ફોન મારો ફોન હાથમાં લઈને જો વિડીયો બનાવુ તો વિડીયો બહું હલી જાય ને એવું બધું થાય છે.
તે જ કઈ નહી તો જોઈએ હવે બેમ્પ બને તો.
હમ.
હા, ક્યારનું હું શું કેવ તમે એમ એ રોજે એમ એક એક વિડીયો એમ એમ શાયરી પણ આપણે બોલી શકીએ ને.
શાયરી બોલી શકાય પણ મને રોજ એક વિડીયો બનાવવા માટે ટાઈમ પણ જોઈએ ને મેડમ.
હા, મેડમ, હા હા સર.
બીજું શું છે તમને કેવું લાગે કે શું ટોપિક પર બનાવવા જોઈએ વિડીયો?
હમણાં બધા જે હમણાં જે બધા એમ ભેદભાવ કરે છે. તેના પર પણ બનાવી શકાય આપણે લોકો ભેદભાવ બોવ કરે છે. એમાં જેમ કે હમણાં જે ઇન્સીડેન્ટ થયું છે પેલા બધા લો કો મારે છે તો બધા બી જાય છે કે અમને પણ વાગી જશે. પણ જયારે કોઈ લોકો કૂતરા ને મારે છે એવું તો નથી કે હું એમ કેતી છું કૂતરા ને બચાવ પ પણ બંનેઉ ને બચાવો એવું ના કે ખાલી તમે કૂતરા ને જ બચાવો કોઈ મારી દે તો તમે સમયજા હું શું કેવા માંગુ છું.
એટલે એનિમલ માટે ને.
ના એનિમલ માટે ના જો લોકો શું કરે એનિમલ લવર બનવા માટે જૂઠું જૂઠું કોઈ કોઈ સાચુ હોય છે પણ કોઈ જૂઠા લોકો એમ બતાવે છે કે હું બોવ ફ એમ એનિમલ લવર છું પછી ત્યાં જ કોઈ બીજાને એમ મારપીટ થતી હોય ત્યાં પોતે લોકો હસીને વિડીયો બનાવે છે એવું ની કે હ્યુમેલિટી પણ બતાવે. ઇન્સાનિયત. એવું કહેવાનું છે મારું કે બંને ઓને બચાવો આપડે ડોગ એમ ડોગ ને બચાવીએ છીએ કુતરાને તો તો માણસ ને પણ બચાવવામાં શું વાંધો છે. બધા સાથે મળીને જાય તો બચી જ શકે, છે ને એકલા થી તો એમ કોઈના હાથમાં ચાકુ હોય તો બી લાગે છે, પણ સાથે જાય તો કઈ થઈ શકે છે.
હમ હા સમજી ગીયો તમે કદાચ રીલ જોઈ હશે ને આજે સવારે એ વાડી? એ રીલ મેં પણ જોઈ છે, એટલે
હા, એજ.
હમ.
ચાલો તો હું ફોન મુકું હા હા ક્યારની
સારું સારું ઠીક છે, કય ઓકે ચા